હાલો.
હા બોલ.
તમારામાં તો નો મેળ ખાધું.
નો આયવું મારા હાથમા તજો ખોલીને જ રાયખુ.
નેટવર્ક બંધ હઈ શે.
હા.
બીજી વખત ન લાગે ને?
ઓ.
પાછી હવે ટ્રાય કરી થોડી વાર પછી. બોલો બીજું તમે ઘરવાર હોય ગયા? બે દોય ન હોતા કે ભંધોય વગર હોતા.
હમ્મ, એમ નો હોય ગયા.
કેન ધોયા વગર. એ તો વાતું કરતા જ નથી લાગતા.
અહ.
કઈ ખોટે ખોટું આમ તો મોટા મોટા ગપ્પા મારતા હોય.
હા ગપ્પા મારવાના છે.
હમ્મ. એવલા કારા બાપા ન ભાઈ નથ લાગતા એમને તને.
હમ્મ, એ તારા બાપા.
આપડા કાર બાપા તેને એમ. એને તમા ખરવાના થોડીક મૂસું મૂસું આમ કરી દઈએ મોટી અને જોણી બોણી પહેરીને માથે પોખી પેરવી દે જઈને.
હા.
તો અમે ઇમેજિંગ કરીજે ને એને જોણી પેરી કોય. તમારા ઘરવા અને માથે ટોપી પહેરી હોય તારા બાપા જેવી.
હા.
મસું બસુ હોય એવી તો નાના તારા પપ્પાન ભાઈ છે ઈ.
હા હા.
જેવાત લાગે તો. જોણી બોણી પેરે બીજા કારા બાપા
આવ
હમ બાકી હું કરૉ બધાય મીનામ
હોઈ ગયા હ નાવે હોય ગયા એ સવા
એ થાકી ગઈ છે કામ કરી કરીને
હા હ
બાકી બીજું હું આવે નવીન માં
સઈ
વાડી એ જાવ કે નહી તમે
ના રે ના
તમારી વાડીની કઇક સ્ટોરી હોય તો કયો
મારી વાડીની કાઇ નથી હ ઘર માંથી નવરા નથી થતા તો વાડી એ જાય
ન સ્ટોરી હોય તો બનાવું બીજુ હું
હા
એ તમે કેટલા ભાઈ બહેન છો
કેમ અમે કે છોકરા હમ ચાર ચાર
જી તમે હૌથી મોટા હસો ને
નહી નહી સૌથી મોટા તો શકું ના
ઓ હો છેક ન્યા છે
હા
અમે અહીંયા જ રહિયે ભી કોઈ વિધિગત ના થાય કે હુ કામ કામ ધંધો કરે કે ધરેનેઘરે હોય.
એ કઈક ઓફિસમાં છે જાય છે કંપની એમાં કેટલા હોય કંપનીમાં કામ કરિયે
અમે એ બાજુ જ રહીએ એટલે અમે તો ઘેરે ને ઘેરે હોય- - કઇ જાઈએ બાયયે નહી
હ તો તમારૅ હારુ હઇશે
સારું બારું તેવું તો કઈ છે નહી- પણ પછી હું એવું બધી એકક્ષણો કમાઈ ને પછી છોકરા નાના રિયા ને- - - - પોહાય હય નઈ જાવું વરી એ પછી ઘેરે ને ઘેરે જ જોય- -
હા- -
તમે ધેર જાવ કે
ના મમ્મી તો નથ જતા ઘરે હોય- - છોકરાને તેડવા મુકવામાં હોય ઘરનું કામ હોય પછી બાજુમાં અમારે- - તો બધાને ઉભા રહેને તો ન્યાં વહી જાય બે કલાક- -
જે એ તમે કામ એટલે ભૂંગરા ભરવાનું કામ કરો?
હા.
ઈ કેમ ભરવાના હોય એટલે મોતી થી ભરવાના હોય કે?
પેકેટ પેકેટ ભરવાના ખાવાના
મને એમ કે મોતીથી ભૂગરા ને મોતીથી ભરવાના- -
ના ખાવાના ભૂગરા હોયને ભરવાના પેકેટ આવેને પાંચમાં દસમાં ખાવાના નહી પછી વેચાવના હોય એમાં -
એ મને લાગ્યુ કે એને ભુગરા ને મને લાગ્યું ભુગરાને પેટમાં ભરવાના- -
હા- -
પેટમાંનો ભરવાના ન હોય ને ખાલી ઓલા કાગળિયામાં ભરવાના હોય ને- -
હા કાગળમાં ફે ને પછી બે- -
પછી પેટમાં ભરવાના- - પેલા ક ગરિયામ ભરવાનું બસ પેટમાં ભરવાનાને- - એ એ તો ઘર ન બિઝનેસ હ છે ને જતો- -
ના ના અમે તને ફરવા જાએ- -
જે એમ કરશેતો બસ તમે ઘર ન પણ ના ખાઈ તો- -
તો હા- -
બિનેસ એું મન બની છે બીજું હું.
હ- -
ભૂગરા જો હું શીખવાડું ભૂગરા છે ને પેલા બા થી કાચા લઈ લેવાના? પછી એને તરી નાખવાના તરી અને પછી એનો છે. અચ્છા બોલો સ સેકલા પુંંગરાનું કરો તમે?
હમ હા બસકેલા ન એ લ- - કરવારના જ પણ પેલા એના છે ને- - એને ઉલાગર નાખવાના તપી દેવાના તડકામાં- -
હમ હમ- -
ગરમ ઓવન જેવું હોય- -
હમ હમ હા હા હા.
ચોમા હ તો તડકોું હોય ને? ને તરવા હોય તો પછી ફૂલે ને એટલે ઓવડ માય છે ત્યા? એનું ક્યાંક ખેતાનું હોય ને બે- એમાં શી ક્યા આવે છે. વા એટલે ગરમ થઈ જાય પછી તરી નાખે એટલે આમ ખરાબ ફૂલે- - નારો વૈ ત- -
શતરી ને એમાં તો મસાલો છાંટી દેતા હ છે ને?
હા કરી મસાલો છાંટી ને પ્લાસ્ટિકમાં ફ- - બોરાઓળ મોટા મોટા- - પછી બે ત્રણ બાઈ હોય પેકિંગ કરતી જાય- લ હવા રહી છે મજા- વેચી આવે ગામડેને ગામમાં છે ઓર્ડર આવ્યો હોય ને-
હમ હમ હમ
એટલે ન ખાઈ દો ઘણું છે.
છે હમ હમ હ તો સારું કે એટલે જ હું તમને કઉ- કેઈ તમેી શેકવા હોય કે તરવા હોય જી કર હોય શેકવા તો વધારે હારવો છો- ખર્ચો થાય તો એને શેકી અને- જે માટે તાજા તાજ હોય ને તે મસાલા પછી જલજીરામ મસાલો ન હોય-
હમ ના એમાં હ- જલસુરા ન એ ઘર જ બનાવે- મસાલો બાર ક નવલે- બારથી તે નો- કલર નેવછ આવે ને એટલે ઘરે જ બનાવે તો એમાં બધું નાખીને- હીંગ નાખે આમ ચૂર્ણ નાખે ધાણાજીવ નાખે- ચટણી નાખી એવું બધું નાખી મિક્સ કરી-
હમ હ
એટલેેલોડ દસક પિલા ન બનાવી લે-
હમ તો-
પાધ્યમાંના-
હું તો તમારે ત્યાં કેર દુકાન છે. ભુંગરાનું ઓલું નાખી લેતો હોય તો દુકાન ઘરની દુકાન એ છે કઈ ખર્ચો એ નથી. હા એ તો વા ચારું કર દેવા ની એમ ભૂગરા ધ
હા.
ખબર નય હોલસેલ ના વેપારી હમમ.
એ કરવુ જ પડે.
કેટલી વાર લા કરો તો
હા.
એવું કઈ બોલું સજતા પડે આમ તમે નોકરી શેખો ને
હા.
સેકી ને પછી હું કવ જેમ મસાલો ઉપર નાખી દેવાય.
હા.
તોય એ સસ્તુ પડે.
હા.
પછી તમારે કોતરીમ ભરી દેવ. તમને ભરતા તો આવડે તમે જતા હોય એટલે કામે હમમ અને પછી કોથમીર ભર્યે અને પછી તમારી જે ઓલી દુકાન છે ને તમારા ઘરની ત્યાં થોડી સાફ સફાઈ કરી અને અસલ ને થોડી નવી કરી દુકાન અને એમાં પછી ટીવી હારુ દેવાનું લય હા ખાવું પીવુ નહી આપ
હા.
વેચવાના
હા.
બેહયલા કરે.
હા.
તો બસ તમારે એ ધંધો એ કરે તમારે કઈ જાવું જ ન પડે બાયના ને ઘર ધંધો હાયલા કરે. તો આઈડિયા હારો નથી તમને નો લાયગો સારો મારો આઈડિયા.
હા પોહચાવુ તો જો પછી કેટલાક ધંધા કરવા, કેટલા ધંધા
હા તો ઘણો મોટા બજનેસ છે હિ ની. તમારે ક્યાંય ધ્યાનમાં હોય તો મને કજો ને મારે ધંધો કરવો છે કાઈક. ઘરે ને ખરે પસ્યા હવરાના લાયરા
જથ્થા બંધ ના વેપારી ઓ છીએ.
જથ્થા બંધ માં શું
જથથી સીવવાનું સીવવા ને જથ્થા બંધ લઈ આવ્યે. અને એ સીવવાનું કરીએ.
હું સીવો છો તમે?
બ્લાઉઝ ઓશિકા ના કવર છે
હમમ હમમ.
પછી ખુરચી ના ગાઈડ લીધૂ ને એના કવર એવું અલગ અલગ આવતું હોય એવું સીવાનું
તે
પછી ફરવા જઉ પછી કંપનીમાં મે જોઈ છીએ એમાં શી કરીએ
હમમ હમમ.
ક્યાં પહોંચું આમ.
છે. બીજું તમે કરો તો હાલ જેવ ધંધો જ કોણ પૈસા વર થઈ ગિયા છે ને તમાર
અરે હું માનતા નથી કેમ એટલા કહી
એ થોડાક અમને મોકલી દે ને અહીયા અમારા તોમ એટલા ક છેને પૈસા થોડાક મોકલી દેતા હો તમે અમારા અમારા નથી ચાલ તો ના ના ના તો હાલે
હ હ મોટા મોટા જી ત તો
કે ભાઈ બસ કષ્ટમાં માનવા છઈએ ને
હા
કે હા અમે આમ કેશું કરશું એમ માનવા જોઈએ તો ને ત ધયલા સર હમ બસપર ન વનમારટ મા
હ શું કાય છે ને
ચતા થઈ નથી નથી
હમ હ
હ તો બીજું હ તમે એમ કરો ને મને પાંચ મિનિટમાં કોલ કરો ને આ નંબર ઉપર
હા હા તો હમણાં કરું
તો આ છોકરો જરાક હુર આવો ને તને હુર આવજે એટલે તત બે મિનિટ માં કજો
હ હા
હ થોડુંક કામ છે એટલે
હ
હલો ચોરા
હમ